હા બોલ હવે આવ્યું નેટવક?
હ હ હા પ્રોબ્લેમ થાય.
નેટવર્ક પ્રોબ્લેમમાં બહુ તકલીફ જોય એપમાં જેવી.
તો એ જો પસંદ આવે તો ગયુ. એ તો થોડું ઘણું આવતું હોય ને એ બી બંધ થાય આખું
હા બરાબર છે.
કઈ ને હા જમી લીધું તું?
હા
હલો!
હેલો
હલો હા
હેલો અવાજ આવે છે?
હા હા આવે છે આવે છે હવે આવે છે.
દિવસમાં આવેલા ને- હુ દૂર થી આવું છું- છ સામે ઉભી છે. મેં પછી બોલ જવું કેયા એક
આ હા- મેગા મેમ તો ખબર અમારા ટાઈમ એવું કોઈ મેમ ન હતું યાર આગળ અત્યારે જ- ચાંદ એમ ગયા ને એટલે કર એવા હ એક ટાઈમ તમને છે ને ચાંદની મેમને હરેશ હતા ને એ બી બહુ મસ્ત હતો- પણ હવે યાર હું કરવુ યાર કોલેજ વાળા ન મેનેજમેન્ટ એટલું બકવાસ છે. પણ હવે છોડ યાર આપડે હું યાર ભણવા- હુ મળી લે પડે અત્યારે તને ખબર છેલે હેમચંદ્રાચાર્ય એ પેલું કર્યું છે તે? સત્તર જેટલી કોલેજો વાળું- એમાં એવું થયેલું છે ને કે સત્તર જેટલી કોલેજ શું કે-
ખબર
હલો
હેલો
એમ બોલુ હેમચંદ્રાચાર્ય એ પેલુ હા પેલું સત્તર કોલેજો જોડે પેલું જોડાણ રદ કરી દીધું ને પોતાનું- કે પેલી કોલેજ લોકો છે ને જે નિયમ વાઈઝ હતુ તે વાઈઝ કઈ ભણાવતા ની હતા એમ ક કઈ છેને ફ્રોડગીરી કેવું કઈ થયું છે હું કઈ ખબર નહી યાર
અચ્છા
એ હવે બધી કોલેજ કરાય સતર કોલેજ બંધ કરવા ના કે એવું કઈ છે તો હવે એ બધા તાના થોડા લોકો યાર બીચારા લોકો ભણી ગયા તે લોકોનું શું યાર
એ જ તો.
હવે નવા સોલર ની બી એન્ટ્રી નહી આપવાને એમ કે એ લોકો
આ વર્ષથી એન્ટ્રી બંધ છે એવું કઈ છે એવું કઈ કીધું ખબર નઈ યાર વસ્તુું ચાલુ છે યાર- એટલું ખરાબ ચાલ્યું છે ને આપણું વીનેસ જેવુંજ - એકતો યાર આખો આપડું સાઉથ ગુજરાત માં વિનેસ જેવુંજ ચાલે જ્યાં બી જાય ત તો કોઈ જગ્યાએ જ યુનિવર્સિટી જ લાગવાની
અચછ
ભણવાણું તો ઠીક છે હવે યાર થોડું ઘણું આપડે ખુદ મહેનત કરવા પડે એતો મે જોઈ લીધું યાર કસે બી જાય તો યાર તમારમાં હોય ને કોઈ હમ તમા ટોપર હો ને તું હો બીજું-
હા ત્યા બહુ બધા અમારે બધા શે એમ છેમ છેમ જેવા જ છે બધાના અહીયા બધા ટક્કર કર
અચ્છા એવુ છે કેટલા આવેલા સજીપી એ
હે કોના?
તારા ડ્રાઈવર સીએ કાહિવા.
એટ પોઈન્ટ
એ સેવન પોઈન્ટ છે.
સેવન પોઈન્ટ છે તો કોઈને એઈટ પોઈન્ટ કેવું કે આવલું ગને
આવે ને એનું નામ શું છે અંજલિ છે ને અંજલી
હા એ જ છે કે હજુ?
હા.
હમ એ બહ હોશિયાર જે લાગેસ્માર્ જ છે.
હમ.
હમ કઈ નઈ એવા લોકો અત્યારે સારી દુષ્ટતી રાખવાની એટલે આપડા ગામમાં આવી જાય સમું. કોઈ બી કોઈ બી હાથે બગાડવાનું ન કોલેજમાં કેમ આપડે સ છે પ્સ સમજ પડે ને, તો આપડે અમે વળું પથી તો કઈ ને કઈ આશા રહી ને. એટલે હસું એ અમારમાં તો એવું કર હત ને હરેશ સર એનું આખી બુક હતી ને, અમને બધાને ટોપિક વેચી દેતા અને પછી અમે લોકો ત્યા સ્ટેજ પર સમજાવતા. પછી ના પછછા વિચારણા કરતા.
હા એવું જ કર ગામ ને બી અમને.
હમ હમ, હા તમારું બી ગયા વર્ષે લીધેલું હોય ને તેવું તેવું તમે લોકો બી કરી શકો એમ અત્યારે બી કરવું હોય તો, પણ હવે હું યાર થોડું એવું લાગે તમારે એટલે. હા ન એક્ઝામ ટાઈમ હોય ને. ઇમ્પોર્ન્ટને એવું બધું આપી દઈ ને પછી તમારે તમારી અંદર અંદર વાત ચર્ચા વિચરણા કરી લેવાનીઈ જેટલા ટપા ટોપર લોકો હોયનેધ હાથ બેહીને એક મુલાકાત કરી લેવાની કે, હા આટલામાં જુના પેપરમાં આટલા ક્વેશ્ચન છે, આમાં પૂછાઈ શકે છે જો એક સિદ્ધાંત વાળો તો પૂછાતો જ છે મને ખબર છે.
હમ.
આ તારો ભાષ્ય વાળો છે ને તે સિદ્ધાંત વાળો તો ફિક્સ છે.
આવ સર ના પેપર યાદ હે
ઓકે હા સસર ના પેપરમાં ભાષ્ય વાળું બેવું પેપર આહે તેમાં સિદ્ધાંત ને પલો ભેધ એ જે તું ભાષા વળે ને તેનો ભેદ ને તને આગળ વાળા ભાષા ના ભેદ એવું પૂછે લે લોકો. આમાંઉં એટલે સે મેમ લોકો બી અમને એજ કેતા કે આ ક્યુએશન ફિક્સ રહે એટલે એ ક્યુએશન તમારે ફિક્સ કરી જવાનું એટલે પછી અમુક વાર મેં મેમ લોકો હું કે ખબર હૈ એક ક્યુએશન નું તો સીધા પેલા બરાબર કરજ ને તો એમાં થોડ થોડું કાઢને બજા ક્વેશ્ચનમા ભી લખી શકે એવું કઈ જરૂર નહીં મલે કે તું અહ એના બધાં સાર કે જે ભી હોય ને કોઈ બી ક્યુએશન નો તે ખાલી એમાંજ યુઝ થાયએ. એ આપડા માઈન્ડ પર છે કે આપડે આનસ્વર ને કેવી રીતે મનાવીએ અને લખીએ.
એક તો સર બોલે ને તો એટલું ધીમું બોલે ને કે આમ આમ કરીને આમ ચૂકી ને ગયા તો ગયા.
અરે સર આખતા સર તો આખતી આ
તો ખબર બી નહીં પડે આ ઘૂઘટ જેવું આમ
હા હા તમે પેલો બાજુના ક્લાસરૂમમાં બેસ તા હસો ને અમારા વાળા હા ને હા
નાજ બેસીએ હમણાં
હા ઓકે ઓકે.
તો આખું પડવો પડે ડબલ ડબલ સંભળાય ને પછી એમાં પાછ ત તો અમે લોકો બધા એક બીજા મોઢુ જોય
નહી સંભળાયે ને સર ને કેહેવાનું સર પાછું બોલો ને એક વાર બોલજો ને તો સર હા એવું કરે છે અમારી જોડે બીવું જરૂર છે સર બોલી ને જ કરે ને આપડે તારણા તાર બેસેલા રહી જઇએ.
હ હ.
સર તો આંખથી આંખ બી નઈ મિલાવે તું જોજે આટલો ભણાવ છે ને તો બી જોઈ નીચે જોઈને જ બોલે છે ઓલવેઝ. તર કોઈક વાર જ આમ માઇડર કઈ ક્વેશ્ચન પૂછી પડે તો હ આખ કેવું કઇ મિલાવે તો મિલાવે બાકી કે એટલું બધું સર ઇન્ટરેસ્ટ નહી લે.
અને આપડે કઈ આન્સર બોલતા હોય ને તો કઈ બી હા કઈ હું કે
એ તો એક્ઝામ માં હમણની તને કેવું નહીમાં તો ફાયદો હો ખબર હ અસ સર છ સુપરવિઝનમાં આવું જોઈ એક્ઝામમાં કઈ કઈ એતલ કઈ બી પડેલી નહી બોલ સર ને આખો ક્વેશ્ચન મે મારા દોસ્તોને પૂછીને લખ્યો. અત્યારે આ વિરાજનામ નું આવતા વર્ષે તમારું પેપર આવે ગેલું હા શિલાલેખ વાળું પેપર આવશે તમારે આવતા વર્ષે ફોર સેમમાં વિરાજ મેમ નું આવશે આ શિલા શિરાલેખ વાળું તો એ વાળું અમાર પૂછેલું ગયું તું ને તો ક્વેશ્ચન આખો અમને નહીં આવડું. જનરલ ક્વેશ્ચન હતો એ લો હ તને કેવું ને જે અમે ન વિચાર્યું હતું ને તે જ પૂછાયું એ ક્વેશ્ચન તો બધા પ્રિપેર વગર ગેલાને આવ્યા સુપરવિઝનમાં અશોક સર તે દિવસે અમારા તમારું એસ વાય વાળાનું. મતલબ સેકન્ડ સેમળાવા નું પેપર નહ હતું તે દિવસે એવું કહ્યું હતું કે તો અશોક સર બેઠાજ સુપરવિઝનમાં તમે આખો ક્વેશ્ચન અશોક સર ને મતલબ સરના સામે અમે પૂછ્યા કે સર જરા બી કઈ બોલતા નથી ઇગ્નોર મારે છે. ફુલ્લી ઇગ્નોર બોલ બધાધને બહુ મજા પ